હે
હા હા આવે છે.
હા બોલ.
કેમ છે મજામાં?
હા બસ મજામાં છું તું.
હા બસ હું પણ મજામાં. આ તો કેટલા દિવસથી વાત નથી થઈ એટલે મેં મને એમ થયું કે ફોન કરું.
હા હું બી ઘરે જ છું. થોડું ઘરનું કામ કર્યું પછી મોબાઈલમાં સમાચાર વાંચ્યા. અને પછી ઓનલાઈન શોપિંગ કરી ઈચ્છા થઈ તો થોડી ઘણી
આ હા અરે વાહ. અ આજકાલ તો લોકો બજારમાં જવા કરતા ઓનલાઈન શોપિંગ વધુ પસંદ કરે નય. અને તું પણ નિયમિત ખરીદી કરે છે, ઓનલાઈન.
નિયમિત તો નય મહિનામાં બે ત્રણ વખત તો જરૂર કરું છું ક્યારેક જરૂરિયાત માટે અને ક્યારેક ઓફર સારી હોય એટલે પણ ખરીદી થઈ સે થઈ બાય વન ગેટ વન ફ્રી હોય તો
હમમ. તું સૌથી વધુ કઈ. હા હા બોલ બોલ.
તું સૌથી વધુ કઈ વસ્તુ ઓનલાઈન ખરીદે છે.
મારે તો કેવું છે. કપડા શૂઝ મોબાઈલ કવર ઇયરફોન પુસ્તકો, ઘરની સફાઈ નો સામાન કરયાઅણુ પછી રસોડાની વસ્તુઓ અને દરેક ઇલેક્ટ્રોનિક્સ પણ અને તું શું ખરીદે છે?
હું પણ મોટાભાગે કપડાં અને ઇલેક્ટ્રોનિકસ ખરીદુ છું. ક્યારેક ઘડિયાળ બેગ ક તો ભેટ આપવાની હોય કોઈને. તો એવી વસ્તુઓ નું ઓનલાઈન હું મંગાવી લઉં છુ.
હા બરાબર અને પહેલા લોકો કેહેતા હતા. કે ઓનલાઈન ખરીદી વિશ્વાસ પાત્ર નથી. પરંતુ હવે ઘણી કંપનીઓ સારી સેવા આપે છે.
હા સાચી વાત છે, હવે તો ડિજિટલ પણ ઝડપથી થાય છે. અને જો વસ્તુ પસંદ ના આવે તો રિટર્ન કરવાની પણ સુવિધા છે. એટલે એ લોકો વધારે પ્રિફર કરે છે.
હા સાચી વાત છે, અને આપડે જે. ઓનલાઈન ખરીદી કરીએ છીએ એમાં તો આપડણે બહુ ધ્યાન રાખવું પડે.
હા તું રાખું છુ વસ્તુ ખરીદયા પહેલાં ધ્યાન.
હા અ હું ધ્યાન રાખું છું ને હું સૌથી પહેલા વસ્તુની કિંમત અ અ જોઉં છુ પછી બીજા વેચનાર સાથે તે સરખામણી કરુ કે. આ કઈ કિંમતો ઓછી પડશે આપણને. પછી ત્યારબાદ ગા ગ્રાહકો ના રિવ્યુ. પછી સ્ટાર રેટિંગ અને ફોટા અને અને રિટર્ન પોલિસી વાંચું છું.
હા એ બધું તો જોવું જરૂરી જ છે. હું પણ એજ કરું છું ઘણી વખત લોકો પોતાના અનુભવ લખે છે. જે ખૂબજ ઉપયોગી થાય છે અને. એ જ સારું છે, કે બીજાએ યુઝ કરીને એમના અનુભવો લખેલા હોય. એ પછી જ મંગાવવાની વસ્તુ
હા. જો દસ લોકો માંથી આઠ લોકો સારી વાત લખે તો વિશ્વાસ વધે છે. અને આમાં અ ઓનલાઈન શોપિંગમાં તો ડિસ્કાઉન્ટ તો. ડિસ્કાઉન્ટ પણ સારું મળે છે આપણને
હા તારો શું વિચાર છે ડિસ્કાઉન્ટ પર.
ડિસ્કાઉન્ટ સારું હોય તો ફાયદો થાય છે. પણ અ માત્ર ડિસ્કાઉન્ટ જોઈને આપણે ખરીદી. કરીએ એ યોગ્ય નથી એટલે જરૂરિયાત પણ જોવી પડે. સામે અ પ્રોડક્ટ વસ્તુ કેવી છે. અને મ ખાલી ડિસ્કાઉન્ટ જોઈને જ આપણે વસ્તુ લઈ લઈએ તો કદાચ સારી પણ નામ હોય પ્રોડક્ટ
સાચી વાત છે ઘણા લોકો મોટી ઓફર જોઈને. બિનજરૂરી વસ્તુઓ ખરીદે લે છે. અને પછી તેનો ઉપયોગ પણ કરતા નથી એમની એમ જ પડી રે વસ્તુ. તો વસ્તુ જેમ બને એમ જોઈન લેવું સારું.
હા સાચી વાત છે. મારા માટે ખરીદી પહેલા બજેટ નક્કી કરવું અ કરવું જરૂરી છે.
હા અને મહિનાના ખર્ચાઓનો હિસાબ રાખવાની રાખવાથી બી પૈસા પણ બચી શકે છે. સૌથી સારી ઓનલાઈન ખરીદી કઈ રહી તમારી આજ સુધીમાં
અ મેં એક લેપટોપ ખરીદ્યું હતું બજાર કરતા લગ ભગુ પાંચ હજાર સસ્તો મળ્યો. મળ્યું અને તેની ગુણવત્તા પણ ખૂબ સારી હતી.
હા સારું કેહેવાય. મેં એક વખત પુસ્તકોનો સેટ મંગાવ્યો હતો તે ખૂબ સસ્તા ભાવે મળ્યો હતો. અને સમયસર ડિલિવરી પણ થઈ ગઈ હતી.
હા.
તમને કોઈ ક્યારેક ખરાબ અનુભવ થયો છે ઓનલાઈન શોપિંગને લઈને.
હા એક વખત મેં શૂઝ મંગાવ્યા હતા પરંતુ સાઈઝ ના નાની આવી હતી. તો પછી મેં રિટર્ન કરીને યોગ્ય સાઈઝ મંગાવી.
હા બરાબર છે. મારી સાથે પણ એવું બન્યું હતું. મેં જે રંગ પસંદ કર્યો હતો તેના બદલે બીજો રંગ આવ્યો હતો.
હા અને આજકાલ રિટર્ન અને રિફંડની સુવિધા હોવાથી આવી સમસ્યા સરળતાથી ઉકેલી શકાય છે. કેમ કે જો કોઈ તમે કીધું એમ કે તમારે ખોટો કલર આવી ગીતો તો આપણે રિટર્ન કરી શકીએ અને જે આપણને ગમતો હોય એ કલર મંગાવી શકીએ.
હા. તમારું ઓનલાઈન પેમેન્ટ લઈને શું કહેવું છે?
અને ઓનલાઈન પેમેન્ટમાં તો કેવું યુ પી આઈ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ ખુબ સરળ છે. પરંતુ આપડે અ સુરક્ષા નું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
હા સાચી વાત છે. ઓ ટી પી કોઈને આપવો નય અને અજાણી લિંક પર ક્લિક પણ ન કરવું. એ બધું વધારે ધ્યાન રાખવું પડે.
હા. અને ઘણી વખત તો કેવું છેતરપિંડી અ છેતરપિંડીના ફોન પણ આવે છે. તો આપણે એનાથી સાવધાન રહેવું જોઈએ.
હા સાચી વાત છે એટલે તો વિશ્વસનીય એપ પર અથવા વેબસાઇટ પરથી જ ખરીદી કરવી જોઈએ.
અ હા. અને ઓનલાઈન શોપિંગથી અ સમયની ઘણી બચત થાય છે. બજારમાં જવા અ પાર્કિંગ શોધવા અને લાબ, લાંબી લાાઈનમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી.
હા આ વસ્તુ તો જે નોકરી કરતા હોય એ લોકો માટે તો ખૂબ ઉપયોગી બને છે.
હા અને જે વડીલ લોકો માટે અ પણ ઘર ઘર સુધી ડિલિવરી મળવી ખૂબ મદદરૂપ બને છે કારણ કે એ લોકો કેવી રીતે દુકાને જઈને કરિયાનું લઈ શકે, શાકભાજી લઈ શકે. હવે તો શાકભાજી પણ શાકભાજીની પણ ડિલિવરી થઈ જાય છે.
હા દવા, શાકભાજી, કરિયાણું ને ઓન બધું જ ઓનલાઈન મળે. શું ઓનલાઈન શોપિંગથી સ્થાનિક દુકાનદારોને કોઈ નુકસાન થાય છે?
થોડું થાય છે પણ ઘણા વેપારીઓ છે ને હવે પોતાનો વ્યવસાય ઓનલાઈન પણ ચલાવે. ચલાવે છે. તેઓ સોશિયલ મીડિયા અને એપ દ્વારા ગ્રાહકો સુધી પહોંચે છે.
હા એટલે ટેક્નોલ, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે. તો બધાને લાભ મળી શકે છે.
હા એટલે કોઈને નુકસાન પણ ના થાય.
હા.
અ ભવિષ્યમાં ડ્રોન અહ ડ્રોન ડિલિવરી અને વધુ ઝડપી સેવા પણ જોવા મળશે.
હા, કદાચ થોડા કલાકોમાં જ ઓર્ડર ઘરે પહોંચી જશે.
હમમ. મને લાગે છે કે ભવિષ્યમાં આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ ગ્રાહકોને તેમની પસંદ મુજબ વસ્તુઓ સૂચવશે.
હા સાચી વાત છે. અંતમાં હું એટલું જ કહીશ કે ઓનલાઈન શોપિંગ એ ખૂબ જ સારી સુવિધા છે. પરંતુ તેનો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ.
હા અને ખરીદી પહેલા રિવ્યુ વાંચવા પછી ભાવની સરખામણી કરવી બજેટ બનાવવું અને સુરક્ષિત પેમેન્ટ કરવું એ ખૂબ જ જરૂરી છે.
હા.
અને અહ ઓનલાઈન શોપિંગમાં તો ઘણી વખત અહ કેવું થાય કે આપડે અહ જે મંગાયું શું હોય અને ઘરે આવે શું. એટલે એ તો બધી જ વખત ના થાય પણ અ સો સો માંથી એક વાર થાય એવું.
હા, એટલે જ તો કે છે કે જાય સારી એવી વેબસઇટ હોય. આ છે ને અમેઝોન ફ્લિપકાર્ડ એ બધી સારી એવી વેબસાઇટ પરથી મંગાવવાનું વસ્તુ તેવું ખરાબ વસ્તુ ના આવે.
હા, અત્યારે તો કેવું બધા અહ આવી રીતે કીધું ને કે એ-એમેઝોન, ફ્લિપકાર્ટ એની તો એમની પોતાની એપ્સ એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન પણ બની ગઈ છે.
હા, એટલે તો સરળ બને છે વસ્તુ મંગાવવામાં.
હા, તમારા ફોનમાં કઈ કઈ એપ્લિકેશન છે?
મારા ફોનમાં તો ફ્લિપકાર્ટ, એમેઝોન, નાઇકા એ બધી છે બે ત્રણ જેવી જે મને કામ લાગે છે અને જો તાત્કાલિક માં વસ્તુ જોઈતું હોય તો બ્લિંકીટ પી છે. જે તમને મલી જાય દસ પંદર મિનિટ કે તો અડધો કલાકમાં ઘરે મલી જાય વસ્તુ.
એ હા એ બ્લોન્કીટ એપમાં કેવું કે જે અહ ગામડામાં રેતા હોય ને ત્યાં સુધી છેક વસ્તુ અહ ડિલિવરી ના થાય એટલે જે ફ્યા શહેરમાં રહેતા હોય ને એમને દસ પંદર મિનિટમાં મલી જાય. વસ્તુ એમને જે મંગાઈ હોય એ.
હા, સાચી વાત છે. એટલે આ બધું વસ્તુ નું ધ્યાન રાખીએ તો ઓનલાઈન શોપિંગ પર ખૂબ લાભદાયક કજ છે.
હા, એ અહ તમે સો ટકાની સાચી વાત કીધી. અને એક આપડો ટાઈમ પણ બચાવે છે, ઓનલાઈન શોપિંગ. કેમ કે જો આપડે દુકાને જઈએ ને તો પણ એજ ભાવ હોય છે. અને ઓનલાઈન એપમાં કે વેબસાઇટ પર જોઈએ ને તો પણ એજ ભાવ હોય છે. ખાલી અન ડિલિવરી નો ચાર્જ કદાચ વધી શકે.
હા, એ તો હોય જ છે તમને થોડું ઘણું તો ડિલિવરી ચાર્જ તો લાગે જ છે.
હા અ-અને એમાં હા અને એમાં જો આપડે કેશ ઓન ડિલિવરી કરીએ અને ઓન ઓન-ઓનલાઈન પેમેન્ટ કરીએ તો એમાં પણ અહ થોડો તફાવત આવે છે બેઉ વચ્ચે.
હા, કેશ એન ડિલિવરી કરો તો સારું. કે વસ્તુ આવ્યા પછી તમે એમને પૈસા મોકલો આપો.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી. સારું સારું તો આમ ઓનલાઈન શોપિંગ પર ઘણી સારી એવી ચર-ચર્ચા થઈ આપડી.
હા, ચાલો ફરી મલીએ.
હા હા સારું તો મૂકું હ.
હા.